હલો
બસ મજામાં. તમે કેમ છો?
અવાજ વચ્ચે આવતો નથ ઠીકે આપ
હા મને પણ એજ થાય છે કે થોડીક વાર વચ્ચે અવાજ આવતો નથી.
હવે આવે છ
હા બંધ થઈ જા વે છે. હમણાં તો આવે છે. જોઈએ ને કરીએ એમાં શું છે હવે.
હા હા
છે એટલે નેટવર્કનો તો પ્રોબ
લમ હોય એટલે મે કીધું ચાલો આજનો
હા
ફોન કરીને વાતચીત કરી લઈએ. વરસાદનું ખાસ
બસ જો શાંતિ ચાલે છે. આ વરસાદ તો આ વખતે ખબર નહી શું છે કે આવતો જ નથી. નહિંતર તો દર વખતે જૂન એન્ડથી કે એવી રીતે ચાલુ થઇ જ જતો હોય. અને જુલાઈ તો આમ એકદમ કેવાયને કે એકદમ વરસાદની સિઝન હોય રોજ આવે. પણ આ વ ખતે તો વરસાદે નથી આવતો ને ગરમી એ એવી ને એવી છે. અને આપણને રોજ એવું થાય કે એકદમ આમ ઘેરાયેલું વાતાવરણ લાગે અને વાદળા દે ખાય ને કે એવું થોડીક વારમાં લાગે કે આજે તો વરસાદ તૂટી જ પડશે.
પણ પછી ચાર-પાંચ. છાટા પડીને બંધ થઇ જાય. એટલે રોડે ભીના ના થાય એવો હમણાં તો વરસાદ. છે પણ આ છાપામાં વાંચતી હોઉ છું કે ગુજરાતમાં કા ઠિયાવાડ બાજુને સૌરાષ્ટ્ર બાજુને. એમ થોડોક સારો વરસાદ હોય છે. અ અમદાવાદ, વડોદરા, સુરત, સુરતમાં તો હમણાં ઘણો સારો આઈગ્યો. પણ અમદાવાદને, વડોદરાને એ બધે તો બહુ જ આ વખતે ઓછો વરસાદ છે.
વરસાદ મૂળ અલગ છે દર વરસ કર તા એડજસ્ટ કરવાની છે. અને રાહ જોવાનું. એટલું જ મને કહેશો, તો મને વરસાદની. સીઝન, એમ કે બહુ જ્યાં શહેરમાં. વરસાદ તો આવે છે સા રો આવે, બધું ગંદુ આજુબાજુમાં થઇ જાય છે. કે નથી કરતું અને કશે ઝાડ જ, પાણી જ ભરાઈ જાય છે રસ્તામાં. અને કચરો એટલે. વરસાદની સીઝનમાં કશે જવાનું નહી હોય ને. ખાલી ઘરમાં, ને ભજીયા ખાવાના હોય તો વા વાંધો નહી કશે બહાર જઈને આપડે કામ ક
રવાનું છે એ બધા મને બઉ કંટાળો આવે. આવે વરસાદ પછી મને ઠંડીની સીઝન મને બહુ ગમે. છે ઘર એમ કે ઇન્ડિયામાં આપણા ઘર. તો આ વર્ષે તો ગરમી વધારે. એટલે એને ઘરમાં નહી. ચેન પડે. એટલે મને ઠંડીની. સિઝન હોય, શાંતિ આપડે શાંતિથી આરામ.
અચ્છા.
બધું શકીએ છે થા કતી નથી એમ કરીને, આપણે તો ગરમીની સિજ. બોવ સારું ઠંડીમાં નથી. ઠંડીમાં. ફરવાની જવું આઉટ બોમ્બે જવું હોય. હોય સિઝન પણ હોય છે. સરસ પણ બધા ઘણા ખરા ભાઈ. જીી અને સિઝન પ્રમાણે તેમ. બધી જાય અ ગરમી કરતા. ઠંડી એ સીઝન. તબિયત આપણને ખાવાનું પચી પણ જાય. એ છે, ઘણું ખરું આપડે ખાઈ શક. કે છે વરસ વરની. લાડવા ગામમાં તો બધું બઉ બઉ હોય
હા કારણ કે ચોમાસામાં તો ઘણી વાર એવું થાયને કે પેલું તડકો ના નીકળે એટલે મેઈન કંટાળો તો એમાં એ જ આવે કે કપડાં સુકાતા નથી કે વળી બહાર નાખવો ને વરસાદ આવે તો પાછા અંદર નાખવો અને એમાં જ આપણો ટાઇમ જતો રે અને બીજું એ થાય કે પેલું જીવડા ને મચ્છરને એ બધો ત્રાસ બોવ વધી જતો હોય છે, ચોમાસાના સિઝનમાં ખાસ કરીને
તો એમાં પણ ખાસ ધ્યાન રાખવું પડે તબિયતનું કે આ મેલેરિયા છે ને ડેન્ગ્યુ છે ને આ તે એટલે મને તો ચોમાસું એમ ઓછું ગમે પણ એક વસ્તુ મજા આવે કે એકદમ ગરમીની સિઝન માંથી જેવો આમ વરસાદ ચાલુ થાય સરસ ચારે બાજુ ઠંડક થઈ જાય કે એકદમ ગ્રીનરી થઈ જાય એ વસ્તુની મજા આવે કે ચલો વરસાદ પડે તો આપડે બે ત્રણ વાર એવી રીતે વરસાદમાં નાહવા જઈએ કે મને મકાઈ પણ બહુ ભાવે શેકેલી હોય કે બાફેલી હોય તો ખાસ એ મન થાય કે ચાલુ વરસાદ માં મને એવું થાય કે મસ્ત મકાઈ ખાવા જઈએ કે ગરમ ગરમ ભજીયા ખાઈએ એ બધી ચોમાસાની મજા છે. બાકી તબિયતની રીતે જોવા જઈએ તો ત્યારે ખાવાનું પચેય ઓછું કે સૂર્યપ્રકાશના હોય એટલે મને તો ચોમાસામાં જ ખાસ એવું થાય કે એવું લાગે કે વાળ બહુ ઉતરવાના ચાલુ થઇ જાય અ તો એક એ વસ્તુના લીધે મને ચોમાસું ઓછું ગમે અ કારણ કે ત્યારે સિઝન એવી પેલી ચપચપને એવું થયા કરેને કે આપણને કંટાળો જ આયા કરે એના કરતા એ વાત તમારી સાચી કે શિયાળામાં ખાવા પીવાનુંને સરસ મળે લીલા શાકભાજી સારા મળે ગાજર હોય આમળા આવે બીટ આવે પાલક છે મેથી છે.
તો આ બધી વસ્તુઓ પણ હેલ્ધી છે. અને ખાઈએ તો આપણને અ લાભ પણ ઘણો સારો થાય અને સાથે સાથે પેલું બધું છે કે અડદિયા છે કે ગાજરનો હલવો છે. કે પછી મેથીના લાડુ છે. આ બધું પણ આપણે શિયાળામાં સરસ રીતે ખાઈ શકીએ અને ખાસ કરીને એવું કેવાય ને કે જે રો ગ પ્રતિકારક શક્તિ છે આપણા શરીરમાં એ આ બધી જો હેલ્ધી વસ્તુ આપણે જયારે શિયાળામાં ત્રણ થી ચાર મહિના ખાઈએ તો એ રોગ પ્રતિકારક શક્તિ આપણી બહુ વધી જાય છે. અને પછી અ એના લીધે થીને આખું વરસ આપણે બીમાર ઓછા પડતા હોઈએ છે. તો આ બધા કારણોના લીધે શિયાળો ગમે પણ જો વધારે પડતી ઠંડી હોય તો એ પણ સહન ના થાય એટલે આમ જોવા જઈએ તો શિયાળો તો સારી જ ઋતુ છે.
સારી વાત છે ગરમીની સી એમાં એક જો વસ્તુ છોડ પડીએ પહેલા ના છે ઘર માં માં પણ બહુ નીકળીએ પણ ગરમી પણ હોય પઈ તડપ બહાર નીકળવાનું હોય. તો પછી આપને છે પાણી ની બાટલી છે. એ તો નહી જ નીકળવાનું એવું તો આજકાલ હવે બહુ ગરમી હશે તો તમારે એ અમુક ક તો જે પ્રમાણે પ્રમાણે ઘર ની નીકળતા એટલે એવા બધા કારણે ગરમીમાં તબિયત બગાડવાના ચાન્સ હોવાનું પણ જલ્દી બધું ખરાબ થઈ જતું હોય. હોય છે બનું પણ સાચવી ને બધું કરવું પડે મે કીધું ગરમી ની એક જ સારી જ છે કોઈ બસ લઈ જરા એ સિઝનમાં સા સારી જ વસાત મળે છે એટલે એ એટલે છે હ અમે તો રા જોઈ જોઈએ છીએ એટલા માટે બાકી એક તો અતિયાારામાં મજા કરી શકે છે વિનય વિનય ક્યાંતો બધી જ
હમ હમ
રીત થી વરસાદમાં પણ એ વધુ શક્ય નથી. થતું બી સવાલ છે એ કે વરસાદ તે બધું વાતાવરણ જોઈ ને ઘણા લોકો જતા હોય છે વરસાદ ની થે ફ્લિપકારએ પણ એ પણ જરા થોડું રિસ્કી જ છે જ બધા આ ક્યારે વરસાદ આ વધારે આવી જાય. જાય રૈન બંધ થઈ જાય એમ બધા ઘણા હોય છે એટલે, જવું નઈ નીકળવું એવા બધા સવાલ એટલે એ પણ સાવચેત તી રાખે એટલે વરસાદથી આઈરીશ સીઝવા ભાઈ બહુ ઠંડી થઈ જાય તો પછી આપણે તોન ચાર તો પણ ચાલી શકે આપણે ડાયરેક્ટ તો ઉપાય કાઢી જ શકીએ ને અવે જે હોય તો એ લોકો ના તો ઘરમાં હીટર ને એવું બધું હોય ઉ જેટલી ગરમી માં તકલીફ થાય એટલે મેં તેમ સૂપ પિયો કરો. ગરમ ગરમ એની બધા કેટલી બધી રેસીપી છે તો એ બધી મજા પડી જાય એ વખતે તો તો કમાવાની પણ બહુ સારી સિઝન છે. એ તમારે સારી રીતે પચી જાય ને બધું બ મા ફ્રેશ એટલે જોઈને જ આપણને ખાવાનું મન નોર્મલ રેગ્યુલર કરતા જેટ હું લાવ તા વધારે જ આવે એ સિઝનમાં તો એ બને આપણે તબિયત કમાવીએે છીએ. એ પર્સનલ પણ બધાનું હોય છે. કોઇને એ અમુક સિઝન રમે છે. પણ એ બધા ને હવે આપડે કાઈ નહી પણ બધા હા ફાવે આપે વાત કરીએ ઓ ઓ બા જરા શિયાળો સારો હોય દેશમાં. બાકી બધા દેશ મને પડે છે એટલે તમે ઘરની બહાર પણ નથી નીક બધા પણ તકે એવી બધી પણ તકલીફ હોય છે. આપણા દેશમાં તો એટલા બધા તો પ્રોબ્લેમ નથી હોતા ને હવે એવી રીતે આપણે મેનેજ છે તો તેવું કરીએ તો તો સારી રીતે એન્જોય કરી શકો છો. લાગે છે એવું.
હા એ તમારી વાત એકદમ સાચી છે. કે તમે ઉનાળાની જે વાત કરી તો સૌથી વધારે તો કેરીની જ આપણેે રાહ જોતા હોઈએ. કે ક્યારે ઉનાળો આવે ને કેરી ખાવા મલે. તો અને એવું નહી કે ખાલી કેસર કે હાફુસ કે હવે તો એવું થાય છે ને કે જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી ખાઈ લવ. એટલે જે પણ આવે કે લંગડો આવેને, બદામ આવેને, દશેરી આવે ને. તો છોકરાઓ તો રાહ જ જોતા હોય કે ક્યારે કેરીની સિઝન આવશે અને ક્યારે રસ ને રોટ લીને ખાવા મળશે.
કેરીની સાથે સાથે બીજા પણ એવાં અમુક ફ્રૂટ્સ છે ઉનાળાના કે તમે જેમ કો કે શક્કરટેટી છે, કે તરબૂચ છે.
તો એ બધું ખાવાની એટલી જ મજા આવે. કારણ કે એકદમ મસ્ત ઠંડુ કરીને તરબૂચ ખાઈએ આપ આપણે આવી ગરમીમાં તો આમ એટલું સરસ ઠંડક જેવું લાગે ને આપડે આમ મન ખુશ થઈ જાય. તો સૌથી સારી વાત ઉનાળાની એજ છે કે ઉનાળામાં ફ્રૂટ્સ બહુ સારા આવે છે. અને સાથે સાથે કંઈક તમે મિલ્કશેેક બનાવીને પીવો કે પછી કોલ્ડ કોફી છે કે એવી બધી પણ ઘણી વસ્તુ છે. જે મને તો બહુ જ ભાવે. કે એ રીતે મિલ્કશેેક હોય, કે ઠંડા જ્યુસ હોય કે, કોલ્ડ કોફી હોય. તો એ બધું પણ ઉનાળામાં મજા આવે. પણ એ તમે કીધું એમજ કે સિઝન તો પોતપોતાની ચોઈસ છે. કોઈને આ ચોમાસું ગમતું હોય. કારણ કે સરસ ઠંડક હોય, સરસ ગ્રીનરી થઈ ગઈ હોય, વાતાવરણ એક દમ સરસ થઇ ગ્યું હોય. અને શિયાળો બધાને ખાવા પીવાની દ્રષ્ટિએ અને હેલ્થની દ્રષ્ તે બહુ ગમતો હોય છે. કે શિયાળો આવે મતલબ કે તબિયત આપડી સારી કરવાની સિઝન કેવાય. તો દરેક વ્યક્તિની પોતાની ચોઈસ હોય છે, પોતાની પસંદગી હોય છે. પણ આપણેે તો બધી સિઝનમાંથી જે પણ એની સારી વસ્તુ છે. એ વિચારી અને દરેક સિઝનને આપણે એન્જોય કરવાની. આપણે એટલું નક્કી કરી શકીએ અત્યારે તો.
તો જેના જેની જેમ છે બધો ફાયદો છે આપ આપણે આ દેશમાં રહીએ છ, એટલે બાકી છે ક્યાં તો બઉ ગરમી હોય છે વરસાદ તો નથી ઓટલો લાભ મળ્યો છે તો પછી આપડે બધી સીધી થાય એ પ્રમાણે આપડે એન્જોય કરવું હમણાં તો હવે વરસાદની રાહ જોવાય થાય છે, પ્રાર્થના કરવાની છે બઉ વરસાદ પડે વરસાદ બધી જગ્યાએ પડે અને આ આપડે એને બઉ નુકસાન નહી થાય